હલો
હા અવાજ આવે છે
હા હા એટલે તો મારે બીજા નંબર છે પણ એ એમાંથી ફોન તો લાગે પણ તમાને ફોન તો આવ નથી એમાંથી મારામાં કાર્ડ નથી એટલે
એટલે મારે આ જે નંબર છે ને એ નંબર મારે હરે હોય ને તો એમાં કનેક્ટ થઈ જાય આખો દિવસ તો ન્યાં હોય અને જો વરસાદ બરસાદ આવી જાય ને તો ઘરે રવાનું થાય ને તો વાન થઈ જાય
ને
એ હો એક નંબર માંથી લાગે છે હા એક નંબર માંથી લાગે છે હા ઈ છે એક
વાંધ ન એમથી કરશું વાડી બીજું
હા પણ આજે એવું છે આજે ત્યાં નથી જવાનું એ બીજ જ વાડીીે જવાનું છે અને આનું કામ નથી એમ ટક્ટર જેસીબી નું બીજા કમે અચ્છા આજે એનું નક્કી ને એટલે જ આજ બે લા કરી લીધી ને મેં આમાં
હા હા
એટલે દા મોડો બાકી હ આઠ વાગ્યામાં દરરોજયો જાઉ છું
કામ વધારે છે કે શું છે અહિયાં
ત્યાં તો પછી એમને માટો મારવાનો ન છે અને બીજું ખેતી ના બીજું હું વાવણી છે એ માવજત દવા બોવા છાંટવાનુંનુ એ બધું જાણી લે રિસર્ચ કરી કહી દેવાનું એ બ પણ મોટા બાપુ ની પાછા ખોડી લાવવા છે તો મોોટી આટો મારવા જવાનું પાછું
ક્યાં જ છે
મોટા બાપુ ની એક ગોડી લાવવા છે પેલા હતી મારવાડી કાને કાઠિયાવાડી નવી લાવવા બે દિવસ પેલાટલે એ જોવા જવાની છે
આવું જો હો હાકબ માટે તો
કદાચ વચે ર મને બહુ ખબર નથી ફોટો મેં જોયો છે તીધ તો
હું વાતછ એું છે તું તો ક્યાં ળ આવે ક્યાલ રાહુલને મેસેજ તો ઇન્સ્ટામાં ક્યાં છે એ ભાવનગર હું બસ ગેરજ છેવી બેઠા રિઝલ લઈ હું કહ હા હું દિવ જવાના છે
મેં કીધું પણ હું મારે હમણાં મેં કીધું એને પણ હું મેં એને કીધું કે તું કે ત્યારેરે થોક ટાઈમ નથીતો એોક ટાઈમ બચે કરી હતી કે ક વાંધ
હ એટલે મેં એને કીધું કે મારું લે જે એ મારી ટમ જ નથી મા ફીજમાં આવી ગ બસ ને નથી હા હા પીધ ફોન કરવા દે હું ક
હા
યો લ મળીતી ને
ઇન્ટરવ્ય વિન્ટરવ્યુ દીધ જ રાખે છે પણ એવું નથી થતું કઈને એ પેલા ઇન્ટર્શપ કરનેં વાંધો નો એકાદ બે વાર અમદવાદ જઈવું એ
એ છે ને અ થોડોક ટાઈમ લઈ લીધો તાણે કરી લેવું કરવું છું ને
ચાર ચાર નોક
હમ તો એમ કે મળી જાય મળી જાય એમ મારી જેમ મારી હોય એને તો ઇન્ટર દેવું શું પેખ તોહી આપણે આઠની ઓફલાન કરી લેવી
હા મેં એને કીધું તું અત્યારે ગ લે પછી પછી જોઈ જાય હતી કે ના ના મારી આવી કંપની તેવી કંપની તમે પોતાને લાગુ હોય તો લાગી જવાય અત્યારે અત્યારે
એને જો કરવું ને તો એમાં આવી જવું તું બીજું કઈ મેં હતો નહી તો તેને કરી જ લેવું છું એમ
એને ડાયરેક્ટ એ કે છે ને મોટામાં લાગ જ નાનાનો વિચાર જ નઈ
તો પણ એમને અમદાવાદ જો ત નક્કી છે કે ત આજ કરવાનું છે આઈટી નું કરવાનું છે ને તો કે શરૂ કરી એમ થઈ જાય થઈ જાય બ બધું થઇ જાય
એમ કે ત ભાઈ ગયો કોય છે બરાબર છે ત્યારે હવે ધીમે ધીમે બિચારોું કરે તૈયારી ને પછી જાય ટકા ખાય છે હવે
લાગી તો રાખે ને વાંધ તો નહી આવે એની વાતો જેવી હોય ને ન એની વાતો જેને નહી લેવાય તો એ લઈ લે અમા
ઓ કે માન્ડ એનું માઇન્ડ વવ કર ના
ઇન્ટરવ્યુમાં બિહારીમાં વાત શરૂ કરી દમ
હા ના ના એમ કે તમે ઘડીક વાર ખબર તમને એમાં ખબર ન પડી કે એવું ન હોય આવું હોય એને જ આમજને આવે એમ
તમે આ કોુડ આપ્યો ખોટો છે આમ કોડ આપ ન હોય આ આમ ન આમ કોડો હોય એમ કે હ હા
ગમઝ ચિત્રમાં
હમ હું તો એમ જો આપણેે હોલિક ની વાત કરીએ ને ટોપિક ઉપ તહેવારી ઉપર રાખીએ કે આપણે પાસ્ટ ની વાત તો કઈ તો પણ પ્રેઝન્ટની વાત કરી લઈએ એમ આપડે બોલીએ હોય તો આપે શું કરીએ કે આપડે તો મામા નથી બન હું તો નથી બન હ તો મામા બેને હોય ને મામા હું હોય કે નાનું જે ભાણીઓ હોય
હા
એને પાણીને લઈને હોળી આપે ગામ હોય ને
હા
તં આવીને જવાનું ને પૂરું કરવાનું આપડે શું કેવાય સા પરા લેવાનાને તેળનેને ધાણી નાખવાની નારિયળ નાખવાનુંને આપણી રીતના હોળી ઉજવીએ એમ આપડે તોવું ન હોય નાના હોય તો શું હોય મજા આવે એમ મમ્મી તો હોળી માં શું કરી ખબર છે એમ અ શરૂઆતમાં બારમું પુરુ છું શું ને કે પેલા તો હ હોળીમાં જતા પણ ખાલી ફ ફરવા માટે ખજૂર ખાવાની ધાણી ખાવાની હવે તો એું નથી બારું પૂરું છે પછી બીજા દિવ તો ધૂળેતી હોય હોળી દિવસે ફુગા લઈ જાય ખાલીલી પડી કે આવે ખબર રૂપિયાની ચાર પાંચ ફુગા આવે નાના નાના તે એ ફૂગા ભરી નઈ ફુગા ભરીએ ન કોથળી ખિસ્સા માં નાખીએ ફુગા ભ થાસવા ગયા પેલા દર્શન વર્શન કરી લઈએ હોલિકા નાને ઓલાને દહન ના દર્શન કરીને પછ અંયા અમરે ઓટીમ મીન્સ ગામ ખોટું છે થોડું કે જ્યાં વડલો છે ને અમે બેઠીએ બધા એટલે આપડા અમારે છે આવા એક વરવાળા એમ બધા નાના મોટા કોઈ નહી હરખ હેરખા બેઠી છે એ હા અમે બે હજ પાંચ વાળા મોડ હોય ને આપડે બધા અં બેઠ મ બીજા નાના મોટા હોય એને હળી ન કરી પછ ખોટું લાગી જાયને ગામડામાં જ ખોટું ન લાગે લાગે તો મારી અમ્ી ને એમ જ કઈ દી
બરાબર છે
આમ આપપ શબ્દ બોલવાનું નથી ખબ
ના તો રેગ્યુલર છે વાંધો ને તમ તો
એટલે એમાં એમ હતું ને એ ફુગાન પડીકી લઈ લે બધા એક બે પડી ગ હોય અમુક ને અમમે ીજા ને કેમી ણા હોય ને હેરી વાળા એનેબર હોય કે આપ પડીકી છે ધ્યાન રાખ્યુંશું એમ તો કપડાં છે ને એ નોર્મલ પ આવે રેડી એટલે જેને ન કપડ હોયને નવા કપડાં પહેરીને આવે પછી એવું કરે કે દોસ્તને બાજુમાં ઘર હોય ને જે એનું મોલિકાની બાજુમાં તો્યાં ફુગા ભરીલા ફુગા ભરી ને બે હા માં બે ફુગા રે એટલે બે ફગા બધા બે ફગા લઈ લે બે એક બે જણા હોય નહ પછી કોક શું કરી કે વોક નીકળે ને જાણે કે એનું આપડ ંડાડતોય ને ગ તારી આ તારી આ એમ એ રીતના ઈ જા જ્યાં થી નીકળી ને ઈ ફુગા મારી બાને બસ ઓ ખુલ્લી જાય પછી ખીચવા પણ કરે હું ખીજ ય આવીએ કે નહી એ ભાઈ ભાઈ એટલા સડાા કરેલા હોય વાક તો ન જાવ એટ પછી ઈ પલ્લી જાય પછી ઈ ફૂગ ગોતવા જાય તો ફુગ તો એ તો જવું પડે પછ અમારે બે માગ અી આપી પછી અયાને ઉડાડ્યો પછી ટાર્ગેટ કરવા ન એક ન પછી ટારગેટ એક તમે ત્રણ જણા તો પલે જઓ હોય ત્રણ ચાર જણા હમા હમા તો પલાળવાનો શું હોય આપડે તોઈ ફેઈ પડેનેખા પળ જવા હોય તો આપણેને ફોન અમે લઈ જતા એમ ખબર હ છે ત ફોન નની લઈ જવાનું બા કે આમાં રે લઈ જ હ એમ સ્પેશિયલ પછી એક એક બેસાણા શું હો ખબર છે ઘ ઘર વાળા આવે મીન્સ કે એની તહેવાર હોય ને એ એ મેમાને આવે ને મેમાને આવેને ર પા આપડેયા બેઠે નહી આપડે ક્યાક ગયેલા હોય તો એમાં અ ખોટું લાગે ને મહેમાન એ રહેેતા હોય એમ પછી એને ઘેરથી ઘેર થી ઘેથી બેર બોલાવિયો હ એને સ્પેશિયલ પોતપતાની ઘેરથી પછી હેરી મજાવાનું બસ એની હેરી મજા પછી એની જ કે તો કરો બોલો આવવાનું તો ક્યાં સાઈ ત બાર આવેને પલાને મજા જઈએ
વાહ
પશી પછી કેળ દે મન છે મહેમાન છે પલળવાનું નહિ એમ પાણી વાળ એમ ક કલર બલર નહી એટલે મારે ઈ વાન હોવ તો નહીઈ
હ બરાબર છે અમારે એવું છે હું લે મારે પેલા હોળી ની વાત કરી શુરૂઆત મા તો અમારે એવું કે કોઈ નવા લગ્નન થિયા હોય ને લગ્ન થવાય એને પેલા ફેલાની કેમ ફરતા હોય હોળી તરીકે પેલા દર્શન કરવા જવાનું ન એ તે તેના લગ્નન ના કપડા પહેરીને એવુ બધું પછી બીજું તમે કીધું કે કોઈક નાનું બાળકનો જન્મ થયો એટલે બધા આવી ગયા એમાં એને ઓલું સારૂ કહેવાય ને
સ સ ઉપર થી કેહેવાય છે એને એ હોય કે શેરડી નો હાઠો હોય એની ઉપ શેષ નહી લગળે પછી બધાના ઘરે ઘરે દીવો બતાવવા લે જ હારો શબ્દ એ છે મને શબ્દ નથી યાદ એનો ઈ એમાં કેવા ઈ લઈ જવાનું સાત કરતી પછી એને અન્ન કેવું કઈક માંગવાનું અને પછી બાળક ખવડવાનું એવું બધું હોય છે
હમ્મ
બીજી વાત કે જે પેલા ઓળકા માટે છાંણને જે આવે ને હુ કેવાય યાર એ ને ઓલુ
છાણા
છાના શું કાંઈ ગેલા છાના આવે કે ને એને પેલા ભેગ કરવાનારે સિટીમાં એવું બધું કઈ ન હોય ગામડમાં હોય ને ગામ હોય કે છાના મોટી જબર ઓલીગા કરવાની હોય જયારે નાની ઉંમર ને એલે દસમાં પેલા છઠા હતામાં ની વાત છે ત્યારે એક સમય હું ગામડે હતો ત્યારે આ રીતે એ દિવસે ઓળી કે જ આખો દિવસ હવારથી ઉઠીને જ બધાના પેલા ગામ મોટું જનુંટલે બધના ઘરે જવાનું શાંતિ એટલે જોઈ લેવાનું ક્યાં ક્યાં ક ક એ છાના નો સ્ટોક કરેલો છે લીપેલા હોય
એને
પેલા બધા ના ઘરે જોઈ લીધા પછી હાજે છે ને આખા કોચરા લઈ લઈને જવાનું કોચરા લઈને જવાનું બધાઈ ગયાવાયપ બપોર વચ્ચે નો ટાઈમે હોયે આ છેં તે છેં છાના ભર લેવા ના ત્રણ ચાર જણા છાના વાર અંદર ની બાજુ હોય ભરી ભરીને ઘ બા એની ટીમ હોય ને એ લઈ જે સમસા ને હોળી કામે કરતા હોય ન્યા જય ને જવા દે એમ કરતા કરતા બધું બધા કરું છે ને કર નાખ પેલા માંગવાના પછી નો આપે ને તો પછી આવી રેડ ભરવાની થ અને બધે બધા તમારા ઘરે નથી કરતા ખબર છે એના ઘરે આ જે કરવા વાળા હોય એના પેલા કાઢ લીધા હોય એટલે ક બીજાને પ્રશ્નમાં આવે એટલે બધાના ઘરે ઘરે દરે પાણી છાણા ચોડી જાય એ જે મજા છે ને ર પછી હોળીકા દવન કરીને મજા આવે પછી હોળીકાા દવન થી જાય એટલે એમાં બધા શ્રીફળ હો એક કલાક બે કલાક ખવાની મજા જોરદાર ટેસ્ટ આવે
એવું કઈ તો મે ક્યારે કર્યું નથી
અમારે આ જે લગ્ન ને કેધું આ લગ્ન તળલ ના જોટલા હોય ને એ બે ને શ્રીફળ એમાં જોરથી અંદર નાખે અમા અમારા ગામમાં એવો રિવાજ ન છે
નઈ શ્રીફળ તો બધા નાખે અરે એમ હોળી ને બધા નાખ્યા એમ
એટલે બધા નાખે મોસ્ટ ઓફ એટલે નાખે એ એટલે એ પછી જે શ્રીફળ હોય કે ક્યા કો આવે છે છાલા બાલા ની બધે બધું બરી ગયુંય એલે સવ ઓલું થઈ જાય રી જાય લાકડી પેલા કાઢી લેવાનું અને પછી એ તમે કહાવને ટેસ્ટ બ જોરદાર આવે હોય પછી ઓડી ણ કું હોય નથી જગ્યા એ્યાં પેલા એક માટું બાટું હોય ને માટલુંાટી ને એ અંદર બધું નાખીધ કઠોર હોય ચણા છે મગ છે એ બધું રાખીને એની ઉપર ટાટી દેવાનું અને પછી એની ઉપર રાખવા લાકડા બા છઢગ ના નીચેનો જે હોય ને બધે બધું બફાઈ જાય જોરદાર પછી હવા વરસાદી કાી કરીને દેવાની એ ટે જોરદાર ડ કેવાય ને સુરત એની જવું કઠોડ સ્પિયલ
પ્રસારીિત બધા હોય અમારે તો હોય માતું તો હોય
હ તીતે તો કયો બીજો તહેવાર આપડણે લેશું
ના તહેવારે તો બાકી જ છે ને હવે તો આપડે હોળીપુરી કે ર વળી પૂરી થઈ નથી તો તુળેટી તો બાકી છે આખી
ધૂળેટી આવુંને ધૂળેટીમાં હું રમવાનું પછી બીજું
હમ હુ બાકી એક ટોપિક બ વધી જાય ને ખબર
હા
તો શું કે રમવા બધા ભેગા થાય રમી
હ ર બીજું તેમાં તો ક વિશેષ આવશે એમ
હમ બીજું કઈ છે ન નવીનમાં હ તમે ટોપિક ગોતો શે નવીન માં ધ્યાન માં
તહેવાર આવશે
માર્ચ પછી એપ્રિલમાં હનુમાન જયંતિ રામનવમી આવે
હવે છે ને નવું ટોપિક એમ ન તહેવાર આવે બીજા હવે છે ને પે વાર એક ખમી જાય એક વાર
બીજર ટોપિક લેવો હતો
એક ટોપિક લઈ લઈએેશ માં એમ
હા તો કઈક બીજો નવો ટોપિક રે ટો એ નઈ લઈ ટોપિક શૃત રાખવા આમાં નામાં આપણે છે ને એક જોઈ લઈએ હ છે તો ખરા સારો એવો ટોપિક લીડરશિપ માટે કયા કયા ગુણ હોય લીડરશિપ ફિનિશિ સ્કૂલમાં હતો તું મારે
નહી હન તો
ફિનિશિંગ એમાં જોરદાર હતી યાર છે મજા આવે એું
હા તો તમે શરૂઆત તમારે કરવાની ને હવે
હ એ કરીએ આપડ પૂરું થાય છેને આમાં એટ કેમાં કરીએ હ બીજામાં
હા